હહ
કેમ છો મજામાં?
હા મજામાં.
શું કરો છો?
કઈને બેઠી છું.
બરોબર મેં કીધું ઘણા ટાઈમથી તમને યાદ નથી કર્યા, તો લાવો તમને ફોન કરું.
હા બરાબર છે.
મને છે ને ક્યાંક ફરવા જવાનો વિચાર છે. તો મેં કીધું કદાચ તમણાં, હમણાં મેં તમારા સ્ટેટસ જોયા તા તમે ક્યાંક ફરીને આયા.
હા, હું દ્વારકા ગઈતી.
અચ્છા. તો મારે બી બસ એવું કંઈક સોમનાથ કે એ સાઈડ જવાનો જ પ્લાન વિચારું છું. તો મેં કીધું કેવી રીતે ગયાતા તમે?
હું ટ્રેનમાં ગઈતી.
બરોબર. કેવું છે, ત્યાં બધું સારું છે?
હા, બહુ મસ્ત છે.
ઓકે. એટલે તમે કેટલા દિવસ ગયા તા?
હું ચાર દિવસ માટે ગઈતી..
ઓહ, ચાર દિવસ લાગે?
હા. બે દિવસ તો ઓલમોસ્ટ, બે તણ દિવસ તો હું ત્યાં રોકાઈ તી એટલે.
બરોબર. શું-શું જોવાલાયક છે ત્યાં?
કંઈ તો બીચ છે, પછી સુદર્શન બ્રિજ છે, કેટલા બધા મંદિરો છે બધું જોવાલાયક છે.
અચ્છા, એટલે તમે ટ્રેન થી ગયા હતા?
હા હું ટ્રેન થી ગઈ ગઈ તી.
બરોબર. તો ટ્રેન ટિકિટ બુકિંગ તો વહેલું કરાવવું પડતું હશે ને?
હા એમ તો જોઈ તો બી મળે છે, પણ આપડે મેં તો વહેલું રિઝર્વેશ શન કરાયું તું.
બરોબર. એટલે તમે ખાલી દ્વારકા ગયાતા, કે બેટ દ્વારકા અને સોમનાથ ને બધું?
બેટ દ્વારકા ભી ગઈ તી, સોમનાથ ભી ગઈ તી, પણ બેટ દ્વારકા ગઈ તો જઉ પણ બી ગઈ તી.
બરોબર. હા ડાકોર બી મેં સાંભળ્યું છે.
ડાકોર તો હું દર મહિને જઉં છું જ. હા. હા, ડાકોર તો મંદિર છે ને રણછોડરાય નું?
અચ્છા. બરોબર.
પછી ત્યે ગોમ તી લેક છે, પછી લક્ષ્મીમા નું મંદિર છે, ડાકોર માં તો ખાસું જોવાનું ખાસું મોટું છે, નહીં તો બહું જ આમ છેલ્લે આપડે કાનાજીને અહિયાં જ વસ્યા તા ડાકોર માં એટલે પછી. તો એનું બહું સત બી છે.
ઓકે. હા તો-તો ત્યાં બી જવું જોઈએ. એ તો એક દિવસ માં જઈ અવાય ને?
હા. અમદાવાદ થી તો ચાલે, અમદાવાદ થી ડાકોર ખાસું થાય એમ તો, બટ જઈ ને એક દિવસમાં તો પાછું આવી જાય, સવારે જઈએ તો સાંજે તો પાછું.
બરોબર છે.
તું કે નડિયાદ થી જ આમ થોડું ખસું આમ દૂર થાય તો પછી અમદાવાદ થી તો વધારે થાય ને.
હા એ બી છે. મેં કીધું હમણાં તમે
હા.
બરોબર. બરોબર છે, પછી બીજે ક્યાં જવાય?
બીજે તો પછી આવી રીતે મંદિર ને એ જગ્યા ફરવા ના જવ હોય તો રાજથ થાન બાજુ જવાય.
બરોબર છે.
કે પછી અંબાજી આબુ જવાય યા તો ભાઈ સાપુતારા જવાય.
બરોબર છે હા એવી છે. કે સાપુતારા બાજુની જવાય હવે તો હવે વરસાદની
હા વરસાદની સિઝન આઈ સાબુ સાપુતારા એ બધું તો છે ને, જોવાની મજા આવે એમ એકદમ. એકદમ ઠંડુ વાર થઇ જાય.
બરોબર છે. એટલે હું વિચારતી હતી ને મેં તમારું હમણાં જોયું એટલે મેં કીધું હવે કઈ બાજુ ફરવા જવું વિચારું છું, એમાં કેવું છે ફેમિલી જોડે જવું છે. એટલે મેં કીધું આવું મંદિર વાળું કઈક હોયને તો એ સારું રહેશે, કે મંદિર પછી બીચ વાળું બી આવી ગયું દ્વારકા ની બાજુ જવાનું થાય.
તો ચાલે કે પછી હવે વધાર દૂર જવું હોય અઠવાડિયા. મળ તો ગોવા બહુ આ જવાય એવું બધું કે કાશ્મીર કાશ્મીર એ બધું જવાય.
હા એ છે પણ એનું પછી બધું જોવું પડે ને બુકિંગ ટિકિટસ. પછી થોડું બજેટ બી જવું પડે ખર્ચો વધી જાય.
ફ્લાઇટ ની ટિકિટ કમે તો ફ્લાઇટ નહી તો કાર લઈને બી જવાય. કે પછી આપ અને રિઝોર્ટ બુકિંગ તો આપડે અહીં અહીંથી જ કરાય દેવાય વાંધો ના આવે.
હા એ વસ્તુ છે કે પેલા આપડે જોવું આપે
મળી જાય આપડે રિઝોર્ટ તો એનો તો કોઈ પ્રોબ્લેમ નહી.
હા. મેઈન તો શું જમવાનું જોવું પડે કે આપણને આપણેે જે ગુજરાતી પ્રોપર જમવાનું મળે ને. કારણ કે ઘરના બધા હોય એટલે બધાને જમવાનું ને એ બધું ખાસ જોવું પડે.
હા એ તો અમુક જગ્યાએ મળતું હોય અમુક જગ્યાએ ના મળતું હોય એવું. પણ આપણે શુદ્ધ ગુજરાતી તો ના મળે બટ આપણે વેજીટેરિયનમાં તો મળી જાય એમ.
હા એમ તો પંજાબી ને એવું બી મળી જાય એમાં બી સબ્જી રોટી ને એવું.
હા એવું બધું મળે એટલે ઇટાલિયન બિટાલિયન મળે એ બધું હોય. તો ચાલે.
હા એ વસ્તુ બી છે કે એવું બી કઈક જય આવે. તમે ફેમિલી જોડે ગયા હતા?
ના હું તયા કરતો ફેન્સો ગઈ હતી. અને તઈ બી સોલો ટ્રિપ પર ગઈ હતી.
અચ્છા. દ્વારકામાં તો પણ પાછુ બી કપડાને લઈને બી છે ને કે મંદિરમાં જાવ.
હા મંદિર માજ તો એ તો દર મંદિર માં હવે થઈ જ ગયું છે કે ના ના કપડાં પહેરી ના જાવ એ તો અવેસ આપે મંદિરમાં તેવા બધા કપડા નાચ કરવા જોઈએ એમ બી.
હા.
કે બધા શોર્ટસ કે વન પીસને બધું હોય.
ઓકે તો મંદિરથી બીચ કેટલો દૂર છે? હા એટલે નજી એક દિવસમાં થાય કે દૂર પડી જાય? દિવસમાં પતી જાય? હલોલો હલો -હલો હલો હલો